તમને મારો અવાજ આવે છે.
અવાજ નહી છે.
હેલો તમને મારો અવાજ આવે છે.
હા તો આજે આપણેે જે છે ઉત્તર પ્રદેશ ના જે પહાડોને જે વા વારાણસી ધરતી છે એ વિશે આપણે વાત કરીશું. ઉત્તર ભારત છે એ ભારતના સૌથી મહત્વપૂર્ણ પ્રદેશોમાંથી એક ગણાય છે. આ પ્રદેશ પ્રાકૃતિક સુંદરતા ઇતિહાસ ધાર્મિક મહત્ત્વ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે.
હા તો બિલકુલ સાચું જ છે ઉત્તર ભારતનુંું નામ આવતા જ ઘણા લોકો હિમાલય સુંદર પહાડો પુરાતન શહેરો અને પ્રસિદ્ધ મંદિરો યાદ આવે છે. આ પરદેશી આ પ્રદેશ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંને ન અભૂતમેળ છે.
હા તો ચલો સૌથી પહેલા હવે આપણે હિમાલયા વિશે વાત કરીએ. હિમાલય વિશ્વની સૌથી ઊંચી અહ પર્વત માંથી તરીકે ઓળખાય છે. તે ભારતની ઉત્તરી સીમા પર વિસ્તરેલી છે.
હિમાલય ને ઘણી વાર ભારત નો રક્ષક પણ કહેવામાં આવે છે, આ પર્વતમાળા ઠંડી ઠંડી હવાઓને નિયંત્રિત કરે છે, અને ઘણી મહત્વપૂર્ણ નદીઓ ન જન્મ છે..
નદીઓનું જન્મ સ્થળ છે, જેમ કે ગંગા યમુના બ્રહ્મપુત્ર જેવી નદીઓ હિમાલય સાથે જોડેલી છે, આ નદીઓ લાખો લોકો માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
હિમાલય માત્ર ભૌગોલિક દ્રષ્ટિ જ મહત્વપૂર્ણ નથી પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે, ઘણા તીર્થ સ્થળો હિમાલય ક્ષેત્રમાં આવેલા જ છે.
હા હિમાલયાની સુંદરતા વર્ષભર લોકોને આકર્ષિત કરે છે. ઊંચા પહાડો બરફથી ટંકેલા શિખરો અને હરિયાલીથી ભરેલા ખીણો દૃશ્યોનો અદભુત બનાવે છે.
અ સવારે સૂર્યોદય ના સમય હિમાલયના શિખરો પર પડતો જે આપ સૂર્યપ્રકાશ જોવાલાયક હોય છે, આ દ્રશ્ય પ્રકૃતિની અનોખી ભેટ. લાગે છે.
હા હિમાલયમાં વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ પણ જોવા મળે છે. આ વિસ્તાર જૈવવવિધતા માટે જ અજાણીતો છે.
અ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને. વન્યજીવ આ. પણ હિમાલયના વિસ્તારોમાં આવેલા છે, આ સ્થળો. પ્રાણીઓ અને પ્રકૃતિના સંરક્ષણ પણ થાય છે.
હ હવે આપણે જે હિલ સ્ટેશન વિશે વાત કરીએ ઉત્તર ભારતમાં ઘણા પ્રસિદ્ધ હિલ સ્ટેશન આવેલા છે.
અ શિમલા મનાલી. મસૂરી નૈનીતાલ અને ધર્મશાલા જેવા હિલ સ્ટેશન. દેશ અને વિદેશ બંને વિદેશી જગ્યાના.
આકર્ષિત કરે છે.
હં શિમલા એક સમયે બ્રિટિશ શાસન દરમિયાન ઉનાકલી રાજધાની હતી. આજે પણ ત્યાં પુરાતન ઈમારતો અને સુંદર માર્ગો જોવા મળે છે.
મનાલી તેની કહાનીઓ પહાડો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે. પ્રસિદ્ધ છે, તે હિમાલયનું. હિમાલયની ગોદમાં આવેલું સુંદર નગર છે.
હ નૈનીતાલ તેની પ્રસિદ્ધ તલાવ માટે જાણીતું છે. તલાવની આસપાસનું વાતાવરણ ખુબ જ શાંત અને આકર્ષિત લાગે છે.
મસૂરીને પણ ઘણી વાર પહાડોની રાની. તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી દૂર સુધી અ દ્રશ્ય જોવાવામાં મળે છે.
હા ધર્મશાળ પણ એક મહત્વપૂર્ણ હિલ સ્ટેશન છે. આ સ્થળ પ્રકૃતિ અને સંસ્કૃતિ બંને માટે ઓળખાય છે.
હિલ સ્ટેશન ઘણા લોકો પ્રકૃતિ ના આનંદ મળવા. શુદ્ધ હવા મેળવવા અને શહેરી ઘોઘા થી દૂર સમય પસાર કરવા. આવે છે.
હ, આ સ્થળોમાં ચાલવા માટે સુંદર માર્ગ, બગીચા અને દ્રશ્ય બિંદુઓ હોય છે, જે પર્યટકોને આકર્ષિત કરે છે.
ઉત્તર ભારતના હિલ સ્ટેશન, સ્થાનિક અર્થતંત્રમાં પણ યોગદાન આપે છે. પર્યટન થી રોજગારીની ઘ ણી હ તકો ઉભી થાય છે.
હ જેમ કે આપણે હોટલ મારદશક શેવા, સ્થાનિક હથકલા અને પરિવહન સેવા સાથે ઘણા લોકોને રોજગાર મળતો હોય છે.
હવે આપણે ઉત્તર ભારતના ઐતિહાસિક શેહરો વિશે વાત કરીએ તો આ પ્રદેશમાં ઘણા એવા શેહેરો છે જ્યાં ભારતના ઇતિહાસ અ મહત્વપૂર્ણ ગાથાઓ બની હતી.
હા દિલ્હી ઉત્તર ભારતનું સૌથી મહત્વપૂર્ણ ઇતિહાસિક શેહેર ગણાય છે. તે ભારતની રાજધાની પન છે.
દિલ્હીમાં ઘણા પુરાતન કિલ્લા સ્મારકો અને ઈમારતો આવેલી છે. આ સ્થળોએ ભારતના સમૃદ્ધ ઇતિહાસની યાદ અપાવે છે.
વિવિધ રાજવંશો અને શકાઓ દેલ્હી પર શાસન કર્યું છે. તેથી આ શેહેરમાં વિવિધ સંસ્કૃતિઓનો પ્રભાવ જોવામા મળે છે.
આગ્રા પણ ઉત્તર ભારતનું પ્રસિદ્ધ ઐતિહાસિક શેહેર છે.
આગ્રા તાજમહેલ માટે વિશ્વભરમા જાણીતું છે. આ ભવ્ય સ્મારક સ્થાપયાક કાલનુ ઉત્તમ ઉદાહરણ મનાય છે.
કોટ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉત્તર ભારતના શેહેરો માત્ર ઈમારતો માટે જ નહીં પણ સંસ્કૃતિક વારાસા માટે પણ પ્રસિદ્ધ છે.
જયપુર પણ ઘની વાર ઉત્તર ભારતની સ મા સામેલ કરવામા આવે છે. કે તેની રજવાડી પરંપરા માટે જાણીતુ છે.
હા, પુરાતન મેહેલો, કિલ્લાઓ અને બાઝારો એ શેહેરોની ઓળખ બની ગઈ છે.
ઐતિહાસિક શેહરો લોકોને અ ભૂતકાળ વિશે જનાવા અને સાંસ્કૃતિક વ વર્ષાને સમજવો સમજવામાં મદદ કરે છે.
હ આ સ્થળો બતાવે છે કે પૂર્વના યોજનામાં લોકો કેવુ જીવન જીવતા હતા. તે સમયની કડાકેરી હતી.
ઉત્તર ભારતનો ઇતિહાસ બહુ વિસ્તૃત અને અ રસપ્રદ છે. દરેક શેહેર પાસે પોતાની એક અલગ કહાની છે.
અને આ કહાનીઓ ભારતની રાષ્ટ્રીય ઓળખ સાથે પણ જોડેલી છે.
અત્યાર સુધી આપડે હિમાલય હિલ સ્ટેશન અને ઐથી ઐતિહાસિક શેહરો વિશે વાત કરી. આ બધા ઉત્તર ભારતની અનોખી ઓળ ઓળખ દર્શાવે છે.
હ હજુ ઉત્તર ભારતના ધાર્મિક સ્થળો અને સહાસિક પ્રયત્ન વિશે પણ ઘણી રસપ્રદ માહિતી છે. જે આપડે આગળ વાત કરીએ.
ચોક્કસ ઉત્તર ભારત પ્રકૃતિ ઇતિહાસ અને સાંસ્કૃતિકનો એક અદ્ભુત સંગમ છે.
હ અને આ કારણે તો ભારતના સૌથી આકર્ષક પ્રદેશોમાંથી એક ગણાય છે. આપણી વાતને આગળ વર વધારતા હવે આપણે ઉત્તર ભારતના ધાર્મિક સ્થ ળો વિશે ચર્ચા કરીએ. ઉત્તર ભારતને ઘણી વાર ધાર્મિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ ઓળખવામા આવે છે.
અને આ કારણે તો ભારતના સૌથી આકર્ષક પ્રદેશોમાંથી એક ગણાય છે.
હા ઉત્તર ભારતમા એવા ઘણો સ્થળ આવેલા છે. જે લાખો અ શ્ર્ધળુઓને દર વર્ષે આકર્ષિત કરે છે. આ સ્થળો માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિ એ પણ મહત્વપૂર્ણ છે.
આ ઉત્તર ભારતની વાત કરતા સૌથી પહેલા વારાનસીનુ નામ યાદ આવે છે. આ ભારતના સૌથી પહેચાન અ પરિ
પ્રાચીન શહેરોમાંથી એક મનાય છે.
કિનારે આવેલું છે. આ શહેર ઘણા લોકો માટે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે.
વારાણસીના ગાથા અ ગાથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, સવાર અને સાંજની સમયે ત્યાં અનોખી
વાતાવરણ જોવાવામાં મળે છે.
હતી પણ આ શહેરની એક ખાસ ઓળખ છે. ઘણી વાર પર્યટકો પણ આ દ્રશ્યો જોવા માટે આવે છે.
ઉત્તર પ્રદેશમાં આવેલું અયોધ્યા પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે.
હા અયોધ્યા ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઘણું જોડેલું છે. આ શહેર વિશે ઘણા પુરાતન ગ્રંથોમાં ઉલ્લેખ પણ પણ મળે છે, આપણને
દર વર્ષે ઘણા શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લે છે, અને ત્યાંના મં દિરોમાં દર્શન કરે છે.
હા ધાર્મિક પર્યટનથી સ્થાનિક અર્થતંત્રને પણ લાભ મળે છે, હોટલ ભોજન અને પરિવહન જેવી સેવાઓનો વિકાસ થાય છે.
હવે હરિદ્વાર વિશે વાત કરીએ આ ઉત્તર ઉત્તરાખંડમાં આવેલું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે.
હા હરિવારને ગંગા નદીન પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે, આ આ શહેર ઘણા વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે.
હરકીપોરી ત્યાંનું પ્રસિદ્ધ સ્થળ છે. ત્યાંની સાંજની આરતી ઘણા લોકો જોવા અ જોવા માટે આવે છે.
હ હરિદ્વારમાં ઘણા આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓ પણ આવેલી છે.
હરિદ્વારની નજીક ઋષિકેશ પણ આવેલું છે, તે પણ ખૂબ પ્રસિદ્ધ છે.
હા ઋષિકેશની ઘણી વાર યોગ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં યોગ અને ધ્યાન સંબંધિત ઘણી પ્રવૃત્તિઓ થાય છે.
ઋષિકેશમાં સુંદર અ પુલ ગંગા નદી અને પહાડી દ્રશ્યો જોવા જોવામાં મળે છે, આપ
હ આ સ્થળ ધાર્મિક અને પ્રા પ્રાકૃતિક બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
ઉત્તર ભારતમાં ચારધામ યાત્રા પણ ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.
હં જેમકે આપણે યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ આ યાત્રાના મુખ્ય સ્થળો છે.
આ સ્થળો ઊંચા પહાડી વિસ્તારોમાં આવેલા છે અને ત્યાં સુધી પહોંચવા માટે ઘણી તૈયારીની જરૂર રૂર હોય છે.
હં, આપડે ઉત્તર ભારતમાં જોવા જઈએ, તો આવી ઘણી બધી જગ્યાઓ છે જેના પર આપ શે આપણે વાત કરી શકીએ. પણે આજ માટે આપણે આ વાત અહીંયા જ સમાપ્ત કરીએ.
થેન્ક યુ